હેલો બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા શું કરું. તમામારા ઘરમાં આજ
કછ ન અવે રાશ બલે તો જવાના. જમ
હમ સુું શું કે
શું શું ભરવાનું છે રાસનમાં.
રાશનમાંથ સ સાબુને કપડા ધોને સાબુનને બર્તન ધોને સાબુન મારા બેડકા દેડકી ના. તમા દેડકા દેડકીસે કે નવગીન બિસ્કુટ લઈ લો ચા મથ તો ખાવાનું છે મને સુભ એટલેવ ભી લેવાનું છે. તમારા ઘરમાં શું ચાલે છે?
મારા ઘરમાં તો અ કામ ચાલે છે ન
કોન કોન ચીજનું કામ?
ના એમ મતલબ કે ઘરમાં એવું ગ્રીન લગવાય છે ને એમ કામ ચાલુ છે. એમ કામ નીપટે તો માબી મેળવી જાવુ ઘરનું રાસન ભરવાનું. હમ. તમારા ઘરમાં અ કામ થઈ જયેલું છે?
હહ
હમ ઘરનું બી રાશન ભરાવાનું જા જાવું છે.
લગાવતા છે આ પાર્કિંગમાં
આમ પાર્કિંગનું ગેટ હોય છે ને
હે
એમ લગવાનું છે.
હમ મને ભી અપને ઘરમાં લગાવવાના છે ગ્રીલ સસ્તું છે. અને બારીશ ના મોસ સમ આવતા છે ને
હ
મે ફીરકી રમી રા ઘૂસી જાય ઘરમાં તો શું કરું
હ એ આવી જ થઈ છે.
ડોરના નીચે લગાવતા છે ને તો ઈ લેવાના છે ક કે ગ્રિલ ગ્રિલના નીચે સીધું આવી જાય નહી તો ફિર ડોંડા નીચે લગાઈ દઈ તો ગેટ બંધ કરી તો આએ આવતા છે નહી કેળાવાળા
હમ
બારીશના મોસમમાં જ્યાદા તે છે ને
હ એમ એમ એ માટે એમાં ગ્રીલ લગવાય છે.
મેં છે ને ફિર વહા સે આયે જહાં સે જયાદા
હ ખેતવાળા એરિયામાં રહે છે ને તો દિકકત થાય છે કે એમ કેળાનું અને સાપનું દિક્કત હોય છે હોય છે ઈ
મારા સોસાયટીમાં તો હર બારીશમાં કેવો સાપ નિકલતો છે ગામમાં
ના મારા એમ એમ તો દી
તીન ચાર સાલ હોઈ ગયા મારા ઘર માસ કમ સાપ બેઠો હે હમ મારા ઘરના પીછે કમ ખેત છે ને અને મારા ઘરના આગખ સાઈડ જદા ખેત છે ને લોગના ઘરમાં ઘુસી જાય છે સાપ
ના એમ મારે મારી સોસાયટીમાં બારીસ હો છે ને એ એમમાં દિકકત કરે છે એમમાં સાપાય છે એમ કારણ સોચી રહ્યું હતું ને જલ્દી જલ્દી કામ જે નીપું જાવ છે ને હ ગ્રીલ નો તોધી દિકકત નથી થાય છે.
હમ
હમ મારા તો આજુબાજુ વાળા ઘરમાં ને સાપ નીકળી થઈ ગઈ છે.
અમે મારા હોલે છે ને ત જીવન બનાવતા છે તો રાસન ની ખતમ અયા
એ મારા ઘરમાં કામ ચાલુ છે ને એ આથી મેં નથી જતું રાશન ઘરનું એમ કામ ની પી જતો બા જાઉ છું લસુનભર ને
મને તો જવાના છે આજે
હમ એમ મારા ઘરમાં કામ ચાલુ છે ને તો બે ત્રણ દિવસમાં જાવ છું મારા ઘર માં બી રાશન ખતમ ગાય છે
મને બી શાકભાજી બી લેવાના છે ઘરમાં ખતમ થઇ ગયા છે
હમ મારો બી લેવાનો છે એમ કામ નીપી જાય છે ને તો બાદમાં જાય છું હ આમ તો લિસ્ટ બનાવું છે એકસો સો લાવવાનો છે
બારે આવે લિસ્ટ તો બું છે
મારે બાળપણ શું કઈ શું નઈ લિસ્ટ નાથુ બનાવતું એમ મોલ જ આવે છે ને એે એક મોલ છે રાસણ નું એ મતલબ ટ્રોલી લેવાનું છે જો જે રાસન હતું ને એમે ડળી દું એમ તો લિસ્ટ બનાવાની જરૂર નથી પડતી મને
હમ મારા દેડકા ભી કતા છે કે લિસ્ટ વેસ્ટ થી બધા ના છે ડક જા કે વાછ મેને તો ક દું કેધ જાગ લેવાનું છે ને તો એક બે સામાન છૂટી જાય તો શું કરે
હમ એ આ વાત બી છે
તા છે
ના મે લસ્ટ નથી બનાવતું એમ સબ્જીમાં શું શું છે ને શું નથી એમ જો સબ્જી નથી હોય એની લિસ્ટ બનાવી લઈ છે અમે
હ સબ્જી માં તો મને છે ઓનાલિસ નથી બનાવતા છે એનો જ ખાાલ અન્ય જીવન મજ આપતા એ કારણે મને પતા છે કોણ સબ્જી છે કોણ નથી
ઠીક છે એમાં તો ઘરમાં શું નીકળ છો સબ્જી ભરવાનું એકર ચેક કરી લઈું શું ઘર માં છે શું નથી જો ચીજ હોય છે એમલ ું નથી
હા
હમ હમ મારા ઘરમાં આવુ મસાલા હોય છે ને એ બી ખતમ થ થઈ ગઈ છે એમ બે ત્રણ દિવસ ચાલે છે કે એમ ખતમ હો જાય છે એમ કહું છું મારા દુસરી જગ્યા આવે છે ને મતલબ માસાલા દૂર
અચ્છા
એમ એમ બોલ છું કે તમે મરચ મસાલા નો ઓર્ડર દઈ દે છે આવી જાય
અ બી બોલ જવાના છે હ બોવ ચીઝ ખરીદવા નથી મળતી
હમ મારા મોમાં સબ સામાન ખરીદી જાય છે લે મસાલા અને સબ્જી હોય છે ને
હા
મસાાલૉ તો એક એક જગ્યા છે ને એ અહી લેવાનું છે એક અંકલ છે ને મતલબ એને દુકાન હતું મિર્ચ મસાાલનુંું એ સામા આમને સામને મિર્ચ કૂટી દે મિર્ચ મસાલા દે છે મતલબ કૂટી દે છે મારે સામને હું મસાલા કૂટી છે એમ તાજા તાજા ફ્રેશ માલ દે છે મને હ શું કહેવાય છે
કો છે મેને
હ એમ કહ છું કે એને ઓર્ડર દેજો છે મસાલા મગવાજ
પછી
શું થયું હમ શું હવે છે
મારા દેવર લડકી કહેશે કે અભી મલ જવાના છે કૃષ્ણજી ના અને માતાજી ના ફોટો ભી લેવાના હા સર
હા એ મારી દીકરી છે એ બી પીછે પડી ગઈ છે ચલોલ મણ કે એ બે બે એક બે દિવસ રોકી જ છે બાદમાં જવાનું છે સામાન ભરવાનું
મારા દેવર કા લડકી ભી બહુ પસંદ છે મોલજવા
એ મોજ આવનુંું છે ને બસ એને ચોકલેટ ભરવાનું છે એવું એમ નથી હા એમ મેં જઉં છું તો ચોકલેટથી લાવતું એ જાય છે તો ચોકલેટ બી બડાબડા ચોકલેટ લાય છે એમ તો
મારા દેડ કે દેડ મે તો પૂછ નથી લેવાનું છે ને બસ મને બહોત અચ્છા લાગે છે ત ખરીદવા જે તો ખાલીપસ લ થવા લગ
નથી એમ તો ચોકલેટ ભરવાનું જાય છે ચોકલેટ બે ત્રણ તરાકી તો ચોકલેટ લાવે છે
હમ
હા એ મે બોલું છું
તો જ આવતા છે ને તો પાંચ છ વેરાયટીને તો બિસ્કીિટ આવે જાય છે
હમ મારા ઘર બિસ્કીટ ભી આવે છે અને ચોકલેટ ભી આવે છે બે ત્રણ વેરાયટી ના એને અલગ થી બી ચોકલેટ લાવે
હા અમારી દીકરી છે નેને જેમ્સ બો પસંદ છે અને કસે કે પાંચ છ પેકેટ જમસ લઈ લો
હા એમ એમ કઉ છું એમ ખાતે એમ માટે જાય છે એ મારા દીકરા દીકરી
હમ
હમ હમ
જબ ભી મોલ જવાના હતા મે ઓને કહી દું કે જબી મોજેવાનાતા મે ઓનો કધું કે તમે નથી જવાનું છે ને બહુ સમાન ખરીદવાનું છે તો બાઈક પાડતા નથી બધા બેરોગ રોગા રોગા કે આય જાય છે
એ મતલબ છુપી છુપ જાય છે લે એને ખબર પડી જાય છે મ મલ જાય છે
હા
ઓ ઓ દિવસ મતલબ જતા નથી ઘરમાં મારા આગા પીછો ઘુમસે નેમ તો મે બાદમાં કોલ કરે